બોલો.
અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો શું કરી રયા હાલ મેં?
અમે હાલ કશું ને તમારા મજામાં છે અમે હાલ બેઠા છે.
બસ રેડી છે હાલ થોડું એ બેઠો હાલ આરામમાં હું. કોણી બીજ વાળી
એટલે આપડે એક અમારે જવાનું છે માઉન્ટ એટલે અમે સાતણા જવાના ગાડી માં
કદી જવાની માઉન્ટ તમારે આપને?
બસ આ દે તારીખ કઈ થાય છે આ દેખોને ત્રણ તારીખ થઈ જાય ને ત્રણ તારીખ એટલે સાત તારીખને આપણે જવાનું છે. સાત તઈને જેવાનું એમાં ગાડી કરવાની છે અને સાત જણ રાખવાના છે. એટલે તમે પણ આવજો. હા તો તો ચોક્કસ તમારી ગાડીમાં હા બેજ ચોક્કસ તમારી બેજ ગાડી કરીશું.
પાડું શું ભાવ લેવું આપ
એ તો ભાડું આપણેે હવે જે બધા ભેગા થયને જે
ચેલા કેટલા જણા થો તમે કેટલા જણા થ મને એ કેટલા જેલા થય ને એટલા મને ફોન કરજો ભાઈ જેમ બને એમ એટલે તમને તમારે પાડું કેવા અને ચજે તમને પાલય હું બસ કઈશ મારી રીતે
હા ચોક્કસ એટલે એમ કેવું હતું ખબર એટલે તમારો જે આઈફોન હોય આઈફોન લેજ રહો ને એક ગાડી અને એવું છે એમ સારા સારા ફોટા પાડીશુ આપડે માઉન્ટ
આઈફોન ન મારે પેલી વાત તો પહેલી વાત તો આઈફોન ન મારે બેટરી ચાલતી નઈ ચાર્જિંગ ટપતું જ નહી હુ આઈફોન બધાં હમ
એટલે તમે હું વાત કર દો એટલે તમારે થોડું વચ્ચે બોલવાનું નહી કેમકે વાત ચાલી રહેવી જોઈએ એટલે આપણે માઉન્ટ જઈશું. માઉડ જઈશું એટલે આપડે ત્યાં અત્યારે તો નહી એટલે સાત તારીખ સુધી વરસાદ આવી જશે વરસાદ આવશે એટલે આપણે સારું એવું વાતાવરણ હશે વાત વાતાવરણ હશે એટલે આપણે જે ઝરણું બરણું જોવા મળશે એટલે સારું એવું વા તાવરણ જો કે સ્વર્ગ જેવું અમે સ્વર્ગ આપડે જોવ છે ને હા એવું વાતાવરણ એટલે આપડી ચેવુસ્ ફોટા લો શન લોકેશન રાઇડ એ બધું હશે એટલે ત બેબ સભ્ય તમે કોક કો હલો તમારો અવાજ નહીં આવતો
બિયારણ ના ખાતા ફોન કર્યો
હા ખા તોને બિયારણ ન તમે એટલે ફોનો ને તમે કો ટુથ લગેલા છે એટલે તમારો અવાજ નહી આવતો એટલે ફોન તમે મોટા મો હાય રાખો તમારું મુ આવે ને મુ એની બાહ રાખો. એટલે તમારો અવાજ તોમ સ્વચ્છ આવે.
હવે બોલો
તમે શું કતા હતા બિયારાણ
બિયારણ ન મો એને ફોન કર્યો હતો મે ભાઈને
હ શું કીધું એને
શું કીધું ભઇ ને મેં તો પણ ફોન કરવા નો નતુ કીધું તમે
હા હા મેં તો કર્યો હો એ કે મળી જશે એમને પાવ પૂછો નહી પણ તમારો નંબર આપ્યો તમને થોડી વાર મ એને કસ્ટમર હતા એટલે ફોન કરશે તમારે
મારી વાત સાંભળો એની તમે એ યુ યુરિયાડીએપી શું ભાવે એમ કોઈ કીધું નતું.
ના એવું પૂછું નહી તમારો ડાયરેક્ટ નંબર આપી દીધ તમારથી વાત કરશે હઈરા ભાઈ હા એટલે તમારે બેકગ્રાઉન્ડમાં બેકગ્રાઉન્ડમાં થોડોક અવાજ આવે છે.
એ તો કઈ વાંધો નહી ચકલીટ
કેમ કે ટાસ્ક રિજેક્ટ થઈ જાય એટલે બસ બસ નોડી નોડી
બોલો.
તમે થોડા સેટા જતા રહો ને તો ચાલે
હમ હાલમાં તો કેવું હોય ખબર હમને આ ચોવી તારીખ ના વરસાદ પડ્યો હતો ને થોડો
હા
એટલે મારે મગફળી આખી સાફ થઈ જઈે પોહણી બધું. થ ગયું જેનો મારો અવાજ નઈ આવતો.
હા તમારો રેડે આવ્યો આવ્યો હવે
એ થોડો મારે સ્પીકરમાં મોબાઈલ હમો કરાવો હ જેથી મારે પૈસા આવે ને પગાર ના હમને કોને આ પેલો તારી પેલી તારીખ થી ને પગાર આવી ગયો હતો. પગારો આખો મારે લેવો બ્લુટૂથ પડી ગયો જો.
હા
હા બોલો
હા હા તમે એમ તમારે અવાજ પેલો ખો ખોખરા જેવો આવે છે એટલે તમે એ બંધ કરી નાખો. કેમ કે, આખું ટાસ્ક રીજેક્ટ થઈ જાય. વાત કરો એ આપણે પછી ના ચાલે. એકસેપ આગળ ના થાય.
મારે થોડો મોબાઈલ માં સ્પીકર સ્પીકર બગડી ગયું હે મોબાઈલમાં. જે વાત કરવાના આવે ને એઈ બાકી તો કોઈ નઈ અવાજ કમ્પ્લીટ આવે મોબાઈલ નવો લાવો હે મારે. શું ભાવ મોબાઈલ આવે? સેમસંગ લાવવો હે મોબાઈલ
મોબાઈલ સેમસંગ આ હા અલ્ટ્રાપ્રોમક્સ લાવી દો તો, તમારે ચાલે દોઢ લાખ જેવો દોઢ લાખ ખર્ચો થઈ જાય.
બે લાખ તો બીયોથી લાવવા. હાલમાં તો બિયારણનો લાવવાના ખર્ચો ખર્ચામ પડી ગયો હું. હમને તો મારે
તમારે પોલીસમાં નોકરી છે કે, નોકરીમાં પગાર હશે એટલે નોકરી
તે મેં હમણાં પોલીસમાં ફોર્મ ભરાવી દીધું. દોડમાં હમણે તો નોપાસ થીયો. લયો હું કરવાનું કયો.
તમે શુદ્ધ ઓમ ગુજરાતી બોલો ને પેલી. ભાષા તમે વાપરો છો નહી. તમારો અવાજ નહીં આવી રહ્યો
હમણે
અવાજ અવાજ નહી આવ્યો. અવાજ તમે બ્લુટૂથ છે ને, કાઢી નાખો.
બ્લુટુથ કાઢી લે. તે અવાજ સ્પીકરમાં ખરાબ, મોબાઈલ માં સ્પીકર ખરાબ એટલે બાકી તો
હમ તો તમે પેલા પરવાસ તમારે કચ્છ બાજુ જવાનું છે તમેને એના વિશેે તમે થોડો મને માહિતી આપો.
ના ના હમણા બી ગયા ત હોય. દૂણસોલ તોનસોલ ગ્યા તા. ઈ એ અમારે સંબંધી
હા
હાલો
હા બોલો બોલો
ધૂણસોલ સંબંધી હે મારે. આપડે આ શું ધૂણસોલ ક્યાંથી જવાય?
ધૂણસોલ, ઈ અમે ભાળ્યું નહીં અમે જેમ કે, સુરત બાજુ રહેશે એટલે ધૂણસોલ પહેલી વાર નોમ હોભળ્યુ છે.
તો ધોણસો લાઈ થી તમારે કદાક જવું હોય ને! હું તમને કહું આહીથી કાપરા જવાનું કાપરા થી ત્યાં ગોમડી વાળો રસ્તો હો ક ની આગળ જૈન ઓલું મંદિરે હો એને આગળ રસ્તો ગોમડી વાળો તો ગોમડી રસ્તે આવાનું ને ગોમમાં જવાનું. એ ત્રણ રસ્તા પડ છે ને સ્કૂલ આવશે. સ્કૂલ ને જે તમે જાઓ ને ડાબી સાઈડ રસ્તો આવે
હ હા
તેઓ ધુણસોલ બાજુ જાય હાકો ને હાઇવે પછી તમને ખબર પડી જાહે. હા માતાજી નું મંદિર માતા નું મઢે. એ કોને સધીમા નું મંદિર એ
હા સધીમાનું હા પરવાસ કે સાઈડ જશું તો ચોક્કસ જશું અમે
એવું એમ! પછી આપણે બધું જોવાલાયક અલગ અલગ જોવાલાયક છે.
હા એમે જોવા લાગશો છ તમે મને બતાવશો થોડું?
એમાં પાણી અલગ અલગ કલર નું પાણી છે પછી બીજું કે સળેંગુહે. વાયર અલગ અલગ હે તબેલા. મોસા અલગ અલગ કેમ કે ટેબા વૃક્ષો. અલગ અલગ રોપણ કરેલું હોય વૃક્ષોનું અને વૃક્ષોનું તો તેઓ. પેલું એગ્રિકલ્ચર આવે ને ઈ બનાયલું છે. આખું અને તમે અમને. હમણાં લોન લીધી તી શું કેટલી કેટલા લોન લીધીતી.
અમે કશું ને લોન લીધી હતી ખાલી છસો રૂપિયા એ તો ચુપત થઇ ગઈ છે. હલો અવાજ નહી આવી રહ્યો તમારો. ચલો હ અવાજ નહી આવતો અવાજ.
અવાજ સ્પીકર ખરાબ એ અવાજ નહી આવતો હોય લગભગ.
એટલે કે તમે બધા થોડા.
કઈ બેંકમાં લોન લીધી તી.
અમે બેંકમાં નહી અમારી એક બ્રાન્ચ છે એ આમ તો પાનપુ છે. તે અમને સારી એવી લોન આપે લોન આપીને થોડું રોકાણ કરીને કઈક આપણે ધંધો બંધો કરીએ. તો ચાલે એટલે ઇમરજન્સી લોન મળી જાય.
મે એમને ધંધો કર્યો હતો ચાનો ચાનો. ધંધો કર હતો ચાાલો ધંધો બરાબ નહોતોો આવતો. પંચા બધી ભેગું ને. તો અમુકને એવું ખબર હ કે પંચર પડે નહી. એટલે પંચર પડેને એટલે હું પંચર કરું ને એટ પ. એ હ બીજું પણ છે. છેીલી ઠોરીને પંચર બીજું કરી દો મારે એમાં નુકસાન પડી જોયએ. એટલે મન બધા શું ગણ કે અ. સારું ધંધો નહી કરતો કોમ મલોસા વાળ ને એટલે એવું થયું. એટલે મેં આખી ધંધો જ બંધ કરી દીધો એ પંચર નો. હાલમાં ચાનો ચાલુ હે તમે આવો ને. તો નિશા ચાર રસ્તા હૈ ને આખો.
હા હા.
અકોલ ચાર રસ્તા ને એ એ મારે સાઈડ મ. તમે અહીંથી જ ને બનાસકાંઠા. નદી ના પુલ ને પટક ને ડાવી સાઈડ મારી દુકોને. ચાલી તો તમે કોઈ બી સુરત થી આવતા હોય ને. તો ત્યાં તમને રોકાવા વિનંતી કે તમે ચાપીને ત્યાંથી જઈ શકો.
હા ચોક્કસ અમે આવીશું.
એ ક કેટલા દિમા આવવાને.
બસમે ચોમાસ જેવું પટાય એટલે એક મહિના જેવ આવી ગયામ કે અ વરસાદ. ચાલુ છેને અ કસ્ટમર ઘણા બધા હોય એટલે.
હાલમાં શું ખાવાનું કરવાની.
અાલમાં કઈ નહી આલમાં તો સારું એવું શાક બનાવીશું એવું બનાવીશું રોટલાને રોટ. કેટલા બવાના બાજરાનામ કે એટલે ખાવાની મજા આવે. તમે થોડુંક બોલો તમારો.
મુખ ક કિયા કોમ કળિયા કોમ. કરી ટેબલ રોડ જેટલું ઉપાડ્યું પછી મારે પગ. કોમેીડિયા. એટલે મને થોડી તકલીફ હું આવ્યું મને પગે ગુડે.
તો તકલીફ આ મળી હાલમાં બો પ્રોબ્લેમ હે થોડું હમ ઇન્જડ હાલ થોડો તકલીફ પડે કામ કરવા અને મારે બિયારણનું તમે કરજો
હ બિયારણ તમારી થઈ જશે પણ તમે પેલા જેણા હતા ને પેલી બંદૂકનો ફોટો તમે વોટ્સઅપમાં સ્ટેટસ મેં તમારું જોયું હતું એટલે તમે એના વિશે માહિતી આપો ને
એના વિશે તો એવું હતું કે હું પાંચમું ભણતો પાંચમું ભણતો ને મારે હું ગયો હતો અમારે પરિવાર હંગાથે નાડા બેેટ ગામ તે ગયો હતો અને તેઓ આર્મી કેમફેકની બોર્ડર બી એસ એફ ની તેઓ મને બી એસ એફ મારા ભાઈબંધો જ તા મારા ભાઈબંધો એટલે ખાસ મારા મિત્રતા જ હતા મારા માટે ગમે તે કરી દે અને એ ફોટા પડાવા અમને કેતા કે ફોટા પડાય ફોટા પડાય પડાય દીધા ફોટા બે ત્રણ
તમારે એમપી ફાઈવ હતી ના પેલી ગન આવેરી
પછી એકે ફોટી સેવન હતી વગેરે ગનો અલગ અલગ હતી પણ અમુક તો એટલી ભારી હતી ને કે પાડી દીધો હતો
જેવો તે
એક અને એકે ફોટી સેવન તો બો ભારી એટલે તેને ઉપાડી ના
ના.
હુ બોલો ક્યારે આવાને સુરતથી પાછું
હું સુરતથી બસ અમે કીધું ખરી જમા એક મહિના પહી જાવાનું છે.
અને કોન્ટેક કરજો હાં બિયારણનું મારે કેવું કે આ મગફળી બગડી જાયને પછી મુ લેટ પડી જાય છે, આ ખેતી
હા. અમારે પણ હવે અમારે ધવલભાઈ એક બીજા મારશે એમને અમારે ચૂલો લઈને નીકળી પડવાનું છે. જોલે એટલે પેલા વાદી ને આવે ને વાદી લઈને નીકળે એમાં જો વાટકો છે. હમ્મ કોઈ હા હા હા એ એને આમ કોઈ જો ઝૂલો લઈ ને નીકળ્યો પણ એમ રાખવાનું સા જો કોઈ હેરાન કરતો હોય તો ડંખ મારી લે એવો સાફ રાખવાનો છે. એવું લઈને અમારે પેલી મદારી મુરલીને બધું લઈને જવાનું છે, અમારે ધવલ ભાઈથી વાત થઈ ગઈ
તારી મોરલી ગમે તેટલી વગાડી વગાડી મારી પણ કદી સાફ ન
હ. હા. હા બોલો બોલો બીજું કો
બસ હાલ તો રેડી હેડી એવું નહી
હા હમ બીજું કોઈ તમારે રેડી બધું?
હમ કમપ્લીટ
હમ બસ તો બીજું કો ખાવા બાવાણીમા તમે એક તા હું ખાધું તુ
અત્યાર તો કોઈ કોને મરચુ ને એવું ખાધું તું શીખુલાય
એવું તીખું મરચું ને એવું નહી ખાવાનું કેમ કે મગ ને એવું ખાવાનું પ્રોટીન વાળું જે પ્રોટીન મળે ને તેવું એટલે જેમ કે તમે પડી ગયા છો એટલે એટલા માટે તમારે બધું જામ થઈ જાય સરખી રીતે જોઈન્ટ થઈ જાય એ પ્રમાણે એટલે તમારે
ધંધો એક ધંધો ગોતવો હે
હમ્મ
કેનો કેનો ધંધો ગોતો તો તમને ખબર ઈ જ છે કે સુરત માં વો હાલે ધંધો હરો.
તમે એક દુકાન દુકાન બનાવી નાખો તો ચલે.